હલો કેમ છો?
એકદમ મજામાં તમે કેમ છો?
હા એકદમ મજામાં શું કરી રહ્યા છો હમણાં કોલેજ પયતી કે પછી વેકેશન ચાલુ થયું કે ની ચાલું થયું?
કઈ નહી હમણાં જસ્ટ એક્ઝામ હતી એકઝામ અમે આપી અને હમણાં પતી છે અને અમે હવે બાહર જેવું છે તો ફરવા જવાનો પ્રગ્રામ કરી રહ્યા છે તમે શું કરી રહ્યા છો હાલમાં?
હાલ મા તો તમે જે જણાવ્યું પ્રમાણે મારી પણ હમણે જ કોલેજ પયતી અને હમણે જ તમે કીધું ઉનાળાને વેકેશન પડી રહ્યું છે હું પણ બે આવ બે મહિના ત્રણ મહિના જેવું વેકેશન પડ્યું છે તો ફરવા જવાના પ્લાન કરી રહ્યા છે તો ક્યાં જવાના છો તમે બે મહિનામાં?
હ હમણાં હાલમાં તો ઉનાળાની ઋતુ છે એટલે આપણે કશે અમે એમ વિચારીએ છીએ ઘરના કે અમે વોટર પાર્ક જઈએ ક્યાં તો પછી કોઈ એવી જગ્યા જઈએ જ્યાં પાણી હોય એટલે કે ઠંડ ઠંડક ભર્યું વાતાવરણ હોય અને જો આમ જોવા જઈએ તો આપણે હમણાં કચ્છને એમ જઈ શકીએ આ કચ્છ નહી ને આપણે જમ્મુ કાશ્મીરને એમ ફરી શકીએ છીએ અને કચ્છ ને એવું કચ્છ છે પછી અહિયાં આપણે જે અ કુદરતી સૌંદર્યવાળા જે જગ્ પ્લેસ છે જગ્યા છે ત્યાં હાલમાં નહીં જઈ શકી કારણ કે હમણાં જે વરસાદ એટલે કે ઉનાળા ઋતુમાં બધા પાંદડાના ખરી પડે છે એટલે ઘણી બધી ત્યાં મુસીબતોનો સામનો કરવો પડે છે એટલે અમે વોટર પાર્ક જવા માંગીએ છીએ શું તમે હમણાં ક્યાં જવા માંગો છો તમે?
હું તો તમાર કીધું કે એજ કરવાના ઉનાળાની ઋતુમાં બધા પરિવારો કે અ અમાર અમે પણ અવે તો વોટર પાર્કમાં જવાનું ઈચ્છે છીએ કારણ કે આટલી બધી ગરમીમાં આપણે આ વોટર પાર્કમાં જઈ મજા આવી જાય અને બધા આપણા પરિવાર સાથે જઈએ તો ખુબ મજા આવે પરંતુ આપણે જો આ પણા ફ્રેન્ડ સાથે જો તો કંઈ અલગ જ મજા આવે એટલે ફેમિલી સાથે પણ મજા આવે છે પણ આપણા જો ફ્રેન્ડ સાથે હોય તો આપણને ખુબ મજા આવે છે અને બે મહિનામાં તો હું ઘણા બધા પ્લાન કરી રહ્યો છું કે આવું કે જ્યાં આવું તળાવ હોય કે પછી જ્યાં એટલે ગોવા પણ સારું બેસ કે આ ઉનાળામાં એ તો છે જ તમે શું કરી રહ્યા છો હમણાં તમે ફ્રેન્ડ સાથે જાવ છો કે પછી ફેમિલી સાથે જવાનું ગમે છે તમને?
એમ તો મને ફ્રેન્ડ સાથે પણ ગમે છે અને ફેમિલી સાથે પણ ગણે ગમે છે પરંતુ મને ફેમિલી કરતાં ફ્રેન્ડ લોકો સાથે વધારે ગમે છે કારણ કે આપણા એટલે જે ફ્રેન્ડ હોય છે તેમના વિચારોને આપણા વિચારો એક સમાન હોય છે એટલે આપણે કોઈ પણ ધમાલ મસ્તી ગમે તે કરી શકીએ છીએ ત્યારે ફેમિલી સાથે જો જઈએ તો અમુક નિયમોનું પાલન કરવું પડે છે અને અમુક આપણેે બોલવામાં પણ આપણે સાવચેતી રાખવાની હોય છે અને સાવચેતીથી રહેવું પડે છે એટલે એમાં થોડુંક આપણને જરાક કમ્ફર્ટેબલ નથી લાગતું ને ફ્રેન્ડસ લોકો સાથે જઈએ તો ખુબ જ મજા આવે છે હાલમાં અમે જયારે અમાર ચોમાસાનું વેકેશન હતું ત્યારે અમે અહીંયા આપણે મહારાષ્ટ્ર મહારાષ્ટ્રની જે પ્લેસ છે ત્યાં મુલાકાત લીધી હતી ત્યાં અમે ઘણી બધી મ હું કેય જગ્યાઓની મુલાકાત લીધી હતી અમને ત્યાં ખૂબ જ ગમ્યું પણ હતું અને ત્યાં અમને થોડો ઘણો પ્રોબ્લેમનો પણ સામનો પર કરવો પડ્યો હતો. જેમ કે ત્યાં શું ઇન્ટરનેટની સેવા ઉપલબ્ધ નહીં હતી એટલે અમે નાણાંની લેવડ દેવડ પણ કરી શક્યા નહીં હતાં અને ત્યારે અમે એક બાબત અમારી સારી થયેલી કે અમે થોડા ઘણા કેશ પૈસા ત્યાથી લઈ ગયેલા એટલે અમને તો એટલો બધો પ્રોબ્લેમ નહીં થયેલો થોડો ઘણો થયેલો પણ આમ ચાલેલું મજા આવેલી તમે કશે ચોમાસામાં ગયા છો? તમે કોઈ પ્રોબ્લેમ તમને કોઈ પ્રોબ્લેમ થઈ છે?
હા અમે ચોમાસામાં ગયા જ છે કારણ કે ચોમાસાની ઋતુમાં આવું તમે કીધું કે મહારાષ્ટ્રની જગ્યા બેસ્ટ કહેવાય છે અને ત્યાં આવા બધા જોવાનું ખુબ મજા આવે અને નદીઓ પણ ખુબ સારી અને જે ઘાટ હોય છે તે જોવાના જોવા લાયક હોય છે અને ચોમાસા ઋતુમાં જ આવા જોવાલાયક સ્થળ બની જાય છે અને ત્યાં અમને એવી દુર્ઘટના તો એટલી બધી નહી થઈ પરંતુ અમુક વાર આપણે તેવા બધા પ્લેસ પર જઈ સાચીને એટલે સાચવીને જવું જોઈએ કારણ કે ત્યાં બધા પ્લેસ એટલા બધા પેલા હોય જેના કારણે આપણો પગ લી પસી જાય જેથી કરીને આપણે ખૂબ સાચવી સાવચેતી રાખવી જોઈએ અને હવે ચોમાસાના ઋતુમાં ઇન્ટરનેટ એટલે ઇન્ટરનેટ મદદ એટલે ઇન્ટરનેટ એટલું બધું સારું ન હોય જેથી કરીને આપણે જો કેશ પૈસા લઈ જાય તો સારું કહેવાય કારણ કે ત્યારે આપણે ઓનલાઈન પેમેન્ટ કરીએ તો આપણને બધી તફલીકો પડે છે જેથી કરીને આપણે કશે ફરવા જવું હોય તો થોડા ઘણા કેશ પૈસા હોય તો સારું કેહવાય અને ત્યારે જ અમે પણ થોડા ઘણા લઈ ગયલા ત્યારે એ પૈસામાં આપ્યા અને બધું ચુકવણી કરી અને ઓનલાઈન પૈસા પણ હતા પણ ત્યારે ત્યાં એટલું બધું નેટવર્ક સારું ન હતું જેના કારણે કેશ પૈસા લઈ જવા પડ્યા હતાં અને આ અગાઉથી જ અમે આમ તૈયારી કરી હતી અને ચોમાસાની ત્રૃતુ માટે ફરવાની ખુબ મજા આવે છે તમે હમણે ઉનાળામાં કઈ કશે જવાનો વિચાર કરતા છો કરતા છો કે ફેમિલી સાથે કે નહીં?
હાલમાં તો અમે સુરત એટલે કે સુરત સાઈડ આપણે કોઈ પણ એમ અમદાવાદ છે, સુરત છે એવો એવા પ્ર એવા વિસ્તારોમાં અમે વોટર પાર્ક જવા ઈચ્છી રહીએ છીએ પરંતુ એક પ્રોબ્લમ એ છે કે અમાર ત્યાંથી જે અમે જ્યાં જગ્યા પર રહીએ છીએ ત્યાં બસ અને ટ્રેનનો ખુબ જ એટલે કે પ્રોબ્લમ છે એટલે અમે ગાડી ઉપર જ જવું પડે છે અને ખર્ચા પણ થોડા ઘણા વધી જશે એવું લાગતું છે પરંતુ અમારા જે બાળકો છે તેમને પણ વોટર પાર્ક જવાની ખૂબ જ ઈચ્છા છે અમે ઇન્ટરનેટના માધ્યમથી મોબાઈલ ફોનનો જેવા ઉપકરણો દ્વારા અમે જોયું પણ છે કે ત્યાની રેટિંગ પણ જોઈ છે બધા વોટર પાર્કની અને અમને અમુક વો ટર પાર્ક ગમ્યાં પણ છે પરંતુ હવે અમે ત્યાં હવે કયા વોટર પાર્કમાં જઈએ તે નક્કી નથી અમારા જે ત્યાં સગા સંબંધીઓ રહે છે તેમને અમે પૂછ્યું અને એ લોકોએ અમને માર્ગદર્શન પણ આપ્યું અને એ લોકો અને જે અમારો ફ્રેન્ડસ છે તેમનો જ વોટર પાર્ક પણ હતો તો અમને પૈસામાં પણ થોડી સાવ ચેતી મળી હતી જેમકે એટલે પેહલા પૈસા થોડા ઘણા વધુ છે એમ તો બધા પર નોર્મલી બધા જે લોકો હોય તેના પર પૈસા થોડા ઘણા વધુ લેય છે પરંતુ અમારા શું છે મિત્રો જ છે એટલે અમાર પર થોડા ઘણા પૈસા પણ ઓછા લીધા અને અમે એક વાર ગયેલા જયારે પેલા વર્ષે જયારે વેકેશન પડલુ ત્યારે અમે જે વોટર પાર્કની મુલાકાત લીધી હતી તે વોટર પાર્ક શું નાનો હતો એટલે અમને એટલી બધી મજા નહીં આવી હતી અને રાઈડ પણ ઓછી જ હતી અને બાળકોને પણ એમ મજા આવી હતી પહેલા પહેલા જ ગયેલા એટલે પણ એમ જોઈએ એટલી નહીં આવેલી હતી અને અમે હાલ માટે ઇન્ટરનેટનો ઉપયોગથી ઘણી બધી રાઈડ્સો જોઈ છે. અને અમને પણ એમ થાય છે કે આ રાઈડમાં બેસીને અમે પણ એકદમ બાળપણનું જે અમે જીવન વિતાવેલુ તેવું જીવન જીવી શકું અને અમને ખુબ જ આનંદ થયો અને અમે જાયે એવું ઈચ્છા છે પણ તારીખ પણ નક્કી કર લાખલી છે પણ હવે બધા જે ઘરના અને અમે પણ જે જોબ કરવા જાશું ત્યાં રજા મળી જાય પછી અમે જઈએ છે તમે ક્યાં જવા માંગો છો હમણાં ને તમે કશે એમ ઇન્ટરનેટના માધ્યમ દ્વારા કે કશે આમ કશે ક્યાંથી માહિતી મળી તમને ફરવાની હમણાં?
હમણાં તો તમે એજ ઇન્ટરનેટના મનથી આપણને ઘણી બધી માહિતી મળી રહી છે જેમ કે બધા જવા જે વોટર પાર્ક હોય તે લોકો બધા વિડીયો અને ફોટોસ મૂકે છે અને આપણા ઓનલાઈન માધ્યમ દ્વારા આપણને ખુબ મળી જ રહે છે એ તો ફોન દ્વારા આપણને મળી જ રહે છે ને હમણાં તો હું તમે કીધું કે સુરત ઘણી બધી વોટર પાર્કો છે અને બધી રાઈડો પણ ઘણી બધી છે અને ત્યાં જો આપણે ફરવા જઈએ તો ખૂબબ આપણા બે મહિના કે બે મહિના સુધી એટલું બધું નહી ફરીએ પરંતુ ત્યાં બધી એવી મોટી મોટી રાઈડ છે કે ઇમેજિકા જેવી ઘણી બધી એવી છે જેના કારણે આપણું મગજ શાંત અને ખુલ્લું રહે એટલે પ્રવાસન કરવું ખૂબ જરૂરી છે અમારા ઘરે તો વર્ષમાં એ કે છ સાત એવી ટૂર થઈ જાય છે પ્રવાસન કરવાની તમારા ઘરમાં કેવું છે તમારા ઘરના લોકો બધા પ્રવાસનમાં બહુ જાય છે કે પછી કેટલી ટૂર કરો છો તમે વર્ષમાં?
અમારે ત્યાં તો ફરવાનું એમ તો બધાને ગમે છે ખાલી મને થોડું ઘણું નથી ગમતું કારણ કે અમારે શું રજાને એવી લેવાની હોય છે ત્યારે અમને હુ આરામ કરવાનું મન થાય છે કારણ કે અમે જે જ્યાં જોબ કરીએ છીએ ત્યાં કામ વધુ પડતું કરવું પડે છે એટલે અમે થાકી જઈએ છીએ એટલે અમને રજાઓ મળે તો સારું એ અમે રજાઓમાં ઊંઘવાનું ઊંઘ કાઢીએ કાતો આમ ઠંડક લઈએ કાંતો કસરત કરીએ એવું કઈ માનસિક તણાવ હોય તો એને દૂર કરવાનો પ્રયત્ન કરીએ છીએ અને અમારા બાળકો જે ફેમિલી મેમ્બર છે તે એ લોકોને ફરવાનું ખુબ જ ગમે છે અને એ લોકો સાથે સાથે હું ઉપ જાઓ તો મને પણ ખૂબ જ મજા આવી જાય છે અમે કોઈ વાર એવું થાય છે કે અમે ફરવા જયા એટલે કે અમે જયારે કે મહારાષ્ટ્ર ગયેલા હતા ત્યાં એવું બનાવ બન્યો હતું કે ત્યાં અમે જે જગ્યાએ મુલાકાત લીધી હતી ત્યાં લોકો દ્વારા કચરો ઘણો બધો ફેંકવામાં આવેલો હતો એટલે કે શું ત્યાં પ્રદુષણ ખૂબ જ થઈ ગયેલું હતું તો એવા સંજોગોમાં અમે બાળકો સાથે ગયેલા અને અમ જે વાસ આવતી હતી દુર્ગંધ આવતી હતી તેના કારણે અમને પણ માનસિક દુખાવો પણ થયેલો હતો અને ઘણા બધા એટલે કે જે બીમારીઓ છે તે પણ થયેલી હતી ત્યારે અમે ખુબ જ મુસીબતોનો સામનો કર્યો હતો ત્યારબાદ અમે ત્યાનાં જે વતની હતા તેમોની મુલાકાત લીધી હતી અને તેમને પણ માર્ગદર્શન આપ્યું હતું અને એ લોકોને પણ જે પ્રવાસીઓ હોય છે એને પણ અમે શીખાવ્યું હતું કે હંમેશા કચરો આપણે કચરાપેટી નાખવો જોઈએ અને કચરો ગમે ત્યાં ફેંકવો નહીં જોઈએ કારણ કે એનાથી આપણા જે કુદરતી સૌંદર્ય છે જે દ્રશ્યો છે તેનો નાશ થાય છે અને આપણે જેવા જોવા ઈચ્છીએ છીએ તેવા આપણે જે હું કેઈ સૌંદર્ય જોઈ શક્તા નથી એટલે આપણે અમે ત્યાં એ બધાને માર્ગદર્શન આપ્યું અને બધા સમજયા અને હાલમાં અમે પાછા ગયેલા હતા તે લોકેશન પર તો ત્યાં સારું હ સ્વચ્છતા પણ સારી હતી અને જે કુદરતી સૌંદર્ય હતો તેમાં પણ ખુબ જ મસ્ત થઈ ગયા હતા અને ત્યાં અમે ફૂલ ફૂલ છોડ પણ રોપ્યા હતા એટલે ફૂલ ફૂલો પણ એકદમ મસ્ત દેખાત હતો અને પર્વતો પણ એકદમ પાખા યલો યલો બ્લુ બ્લુ થઈ ગયા હતા અમે પેલું ફૂલ રોપેલા એટલે શું તમે કશે મુલાકાત લીધી હોય ને તમે ત્યાં શું પ્રદુષણ ના હોય તો તમે કેવી રીતે તેનો ઉપાય કરેલો?
હા અમે બી પણ ફરવા ગયા હતા ત્યાં તમે જાણો જ છો કે પ્રદુષણ તો છે જ કેમ કે એટલે આજકાલના બધા લોકો એમ અમુક લોકો માને છે પ્રદુષણ ન કરવું જોઈએ પણ અમુક એવા હોય છે કે માનતા જ નથી અને ગમે ત્યાં કચરોને ફેંકી લે છે અને ત્યાં કડક ને કડક નિયમ રાખવો જોઈએ ત્યાં ફરવા જાય ત્યાં સ્વચ્છ હોવું જોઈએ અને બધા ત્યાં આવે અને હળી મળીને રેય અને ત્યાં કોઈને પણ રોગચાળો ગાવ કોઈ પણ વારે ઇન્ફેક્શન ના ફેલાય જ્યાં કોઈ પણ પ્રવાસન જે પણ સ્થળ હોય ત્યાં સારું અને સ્વસ્થ હોવું જોઈએ જેથી કરીને બધા જ લોકો ત્યાં આવે અને એ બધા સ્થળોની મુલાકાત સારી રીતે લઈ એ તો એ છે તમે પણ કીધું જોબમાં જોબ કરતા છો જેને તમને રજાઓ નથી મળતી પણ તમે આ પ્રવાસનમાં થોડી રજા કાઢી એ તો કાઢવું જરૂર છે કારણ કે આપણે જોબ જ કરીએ કરીએ તો પછી આપણા માઈન્ડ એમ ક કશે જાયે જ નઈ એટલે કે આપણે જો ફરીએ તો આપણું માઈન્ડ ખુલ્લું અને ફ્રેશ થઈ જાય છે એ માનવું જ છે ને ફરવું ખુબ જરૂરી છે ને એતો
હા ફરવું એ ખુબ જ જરૂરી છે અને મને પણ એવું લાગતું અને અમે પણ નાનહલા હતા ત્યારે બહુ ફરવા જતા હતા ખુબ જ મજા પણ કરતા હતા મને અજે પણ યાદ છે જ્યારે અમે સ્કૂલમાં દસમું પાસ કર્યું હતું ત્યારે અમે જે લડાખ છે જે જમ્મુ કાશ્મીરમાં આવેલું છે ત્યાં ફરવા માટે ગયા હતાં. ત્યાં અમે બરફનો સ્નો બનાવ્યો હતું અને બરફ માંથી જાત જાતની નવી નવી વસ્તુ બનાવી હતી બરફ ત્યાં એજ બરફમાંથી ચાય બનાવી હતી અને ખુબ જ ઘણી બધી મજા કરી હતી ત્યાંની હો હોટલોમાં રોકાયા હતા હોટલોમાં પણ ખૂબ મજા કરી હતી અને અમે ઘણી બધી જે રાઈડ્સ હોય છે બરફમાં થઈ શકે તેવી તેવી રાઈડ પણ કરી હતી અને ત્યાં ખૂબ જ ઠંડી હતી એટલે અમે સ્વેટર સ્વેટર પણ લઈ ગયા હતા અને જયારે અમે પહેલા પહેલા ગયેલા હતા ત્યારે બીમાર પણ પડી ગયા હતા તો ત્યાં અમે દવાઓ પણ સાથે લઈ ગયેલા હતા પરંતુ એક બે દિવસ તો લાગે જ છે ત્યાં ફરવા જઈએ તો આપણું અહીંયા શું છે આપણે જે સ્થળ પર રહીએ છીએ ત્યાં ગરમીનું પ્રમાણ વધુ હોય છે, તો ત્યાં જઈએ તો એકદમ ઠંડુ વાતાવરણ થઈ જાય છે, એટલે બીમાર રહેવાનો પણ ભય રહેલો હોય છે. આમ ઘણી બધી મજા કરેલી અમે અને રાઈડસ માં તો ખૂબ જ મજા આવી બરફ પર અને અમે બહુ એટલે કુટકા પણ મારતા હતા કારણ કે બરફમાં લાગતું નથી. તમે શું કેહો છો? તમે કશે ગયેલા અને ખુબ જ મજા કરેલી કશે?
હા ખુબ જ મજા કરેલી ને મજા પણ આવેલી. લ લદાખમાં તો બહુ મજા આવે છે, કારણ કે બરફ સાથે રમવાનો, બધા સ્નો બનાવે ખુબ મજા આવે છે. સારું તમે પણ આપડા રૂબરૂ મુલાકાત લઈને આપડે બે એટલે આપણે કશે ફરવા જાવાની વાત કરીએ ને કશ શે જાઈએ.
ઓકે સારું.